કેમ છો.
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું.
હા આજે આપડે ઘણા દિવસ પછી વાતો કરી રહ્યા છે ને?
હા તે તો સાચી વાત છે.
હા તો ચાલો આજે આપડે કઈ સરસ મજા નો વિષય લઈને એના પર વાતો કરીએ.
હા આજે આપડે પ્રદૂષણ વિશે વાત કરીએ.
હા તો ખુબ સરસ અને મહત્વનો વિષય છે અને આજકાલ તો પ્રદુષણ આમ વધારે થઈ ગયું છે અને મોટી સમસ્યા પણ બની ગઈ છે.
સાચું કવ્યું પ્રદૂષણ એટલે શું.
હ જ્યારે હવા પાણી જમીન અથવા આ અવાજનું સ્તર એટલું વધી જાય કે જીવસ્તુતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે તેને પ્રદુષણ કહેવામાં આવે છે એટલે કે આપણા જે સ. છે એમાં અગર જે હવા છે પાણી છે કા તો પછી આપણે લેન્ડ છે અવાજ છે તે વધારે માત્રામાં થઈ જાય તો એને પ્રદુષણ કહેવામાં આવે.
હમ્મ પ્રદૂષણના કેટલા પ્રકાર હોય છે?
હમ્મ પ્રદૂષણનો તો મુખ્ય ચાર પ્રકાર હોય છે હવે જોકે હવા પ્રદુષણ છે, પાણી પ્રદુષણ છે, જમીન પ્રદૂષણ છે અને ધ્વનિ પ્રદુષણ છે.
હવા પ્રદુષણ વિશે થોડું સમજાવો ને.
અ હા જરૂર હવા પ્રદુષણ એટલે કે જે વાહનો માંથી નીકળતો ધુમાડો કારખાનાઓ માંથી નીકળતી ઝેરી વાયુ અને કચરા સળગાવવાથી હવા જે પ્રદુષિત થાય છે તેને હવા પ્રદુષણન કહેવામાં આવે છે.
અને હવા પ્રદૂષણથી શું નુકસાન થાય.
હમ હવા પ્રદુષણથી આમ તો બહુ ઘણા નુકસાન થાય છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે દમ આવે છે એલર્જી થાય છે અને ફેફસાના રોગો પણ થાય છે લોકોને.
હમ્મ હમ્મ પછી પાણી પ્રદુષણ કેવી રીતે થાય?
પાણી પ્રદુષણ જો પાણી પ્રદુષણ છે ને નદીઓ નદીઓ છે તળાવ છે કૂવો છે એમાં ગંદુ પાણી કા તો પ્લાસ્ટિક કા તો કારખાનાનો કચરો નાખવાથી છે ને એ પાણી પ્રદુષણ થાય છે એટલે જો. અગર આપડે અહીં કુવો હોય આપડે એમાં અગર કઈ ઝેરી કંઈક કચરો નાખીએ પ્લાસ્ટિક છે તો એનાથી પાણી પ્રદુષણ થઈ શકે છે.
તે તો સાચી વાત છે. તેનાથી શું અસર થાય.
અ જો જળ સંંચળ જીવનો નુકસાન એટલે જે જળમાં જે રહેેતા હોય છે જેમ કે મછલી કા તો કોઈ જીવજંતુઓ તેને નુકસાન થાય છે અને માણસોમાં પણ અનેક બીમારીઓ ફેલાય છે હવે જેમ. તમે જોયું હશે ટાઈફોઈડ છે કોલેરા છે એ બધી વસ્તુ પાણી પ્રદુષણથી પણ થઈ શકે છે.
હા હ જમીન પ્રદુષણ વિશે શું કહીશ?
હમ્મ જમીન પ્રદુષણમાં તો જો પ્લાસ્ટિક રાસાયણિક ખાતરો અને કચરો જમીનમાં ભરવાથી જમીન પ્રદુષણ અ એ થાય છે એટલે કે આપડે કચરો હોય તે એક જગ્યા પર ઘણા બધા કચરાનો ઢેર દેખાતો હશે તમને તો એને એમ કહી શકે કે એક જે લેન્ડ છે તે ખરાબ છે. ત્યાં એ કઈ કામની નથી, તો એને લેન્ડ એટલે આ જમીન પ્રદૂષણ કેહેવાય છે.
સારું સારું ધ્વનિ પ્રદુષણ ક્યાંથી થાય છે?
ઉમમ ધ્વનિ પ્રદુષણમાં આપણે જોઈએ તો એ ધ્વનિ પ્રદૂષણ જે છે તે વાહનો ના હોર્ન, લાઉડ સ્પીકર, કારખાનાઓ અને બાંધકામના કામથી ધ્વનિ પ્રદુષણ થાય છે. હવે વાહ હવે જો ટ્રાફિક હોય તો લોકો હોર્ન પર હોર્ન વગાડે છે. તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. પછી કઈ આપડા અહીંયા આજુબાજુમાં આપડા સરાઉન્ડિંગમાં કોઈ ફંક્શન હોય અને લાઉડ સ્પીકરથી બધા ઉંચા ઉંચા અવાજમાં અ સોંગ વાગે છે, ગીતો વાગે છે. તો એનાથી પણ આપણું અ ધ્વનિ પ્રદૂષણ થઈ શકે છે.
હા ધ્વનિ પ્રદુષણ થી શું નુકસાન થાય?
ધ્વનિ પ્રદુષણ થી ઘણા નુકસાન થાય છે. પર એ પર્સન પર ડિપેન્ડ કરે છે. કે એને શું થાય છે, જેમ કે આપણને કોઈને માથાનો દુખાવો થાય, કોઈને તણાવ થાય, કોઈને ઊંઘ નહી આવે, અને કોઈને સાભળવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે.
આ પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે?
આ પ્રદૂષણ નું મુખ્ય કારણ તો જોવા જતું વધતી વસ્તી પછી, ઔદગરકરણ, વાહનોની વધતી સંખ્યા, અને લોકોની બેદરકારી મુખ્ય કારણ છે.
પ્લાસ્ટિક પણ પ્રદૂષણનું કારણ છે ને!
હા પ્લાસ્ટિક તો સૌથી મોટું કારણ છે. પ્લાસ્ટિક આમ સહેલાઈથી નાશ પામતું નથી તેનાથી જમીન અને પાણી બંને પ્રદુષિત થાય છે.
હમ્મ પછી પ્રદુષણ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ?
હમ્મ પ્રદુષણ ઘટાડવા માટે આપણે સૌથી પહેલા એક જવાબદાર નાગરિક બનવું પડે. અને આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને એને કાપવા ન જોઈએ, અને વાહનો ઉપયોગ અને વાહન ન જે આપણે ઉપયોગ કરીએ છીએ તેનો ઓછો ઉપયોગ કરવા જોઈએ. હવે આપણે સમજી લો શોર્ટ અહીયાયાથી આપણે શોર્ટ ડિસ્ટન્સમાં કઈ લેવા જવું છે તો, આજના ટાઈમ પર લોકો બાઈક લઈને જ કાર તો પછી કા લઈને નીકળે છે જેનાથી ટ્રાફિક પણ વધે છે. અને જે એન્વાયરમેન્ટ છે પ્રદૂષિત પણ થાય છે. તો એના માટે આપણે કાં તો ચાલીને જવું જોઈએ, કાં તો પછી સાયકલ ના થ્રુ જવું જોઈએ, જેનાથી આપણી સેહત પણ સારી રહે અને પ્રદુષણ પણ ના થાય.
હા શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી, તેના બદલે કપડાં અથવા કાગળની થેલીઓ આપણેે વાપરવી જોઈએ‌.
કચરો રસ્તા પર ફેંકવી જોઈએ નહીં અને કચરાનું યોગ્ય વિભાજન કરીને તેનો નિકાલ કરવો જોઈએ.
હમ્મ એ તો તમે સાચી વાત કીધી. અને જોઓ ને શાળામાં પણ પ્રદુષણ વિશે જાગૃતિ લાવવી જોઈએ. બાળકોને શરૂઆત થી જ પર્યાવરણની સંભાળ રાખવાનું શીખવવું જોઈએ. અને એ લોકોના જે સિલેબસમાં જે છે તે એ કઈ ને કે ચેપ્ટર એડ કરવા જોઈએ કે લાઈક પ્રદૂષણ વિશે લોકોને માહિતી આપવી જોઈએ. હવે જેટલા બી પ્રદૂષણ છે, એ બધા પ્રદૂષણ વિશે માહિતી આપો અને એનાથી આપણે કેવી રીતે બચાવ કરી શકીએ અને આપણે શું કરવું? જોઈએ શું ન કરવું જોઈએ, તેના માટે બધું એ લોકોને માહિતી આપવી જોઈએ.
સ્વચ્છ ભારત અભિયાન પણ આ માટે મદદરૂપ છે. સ્વચ્છતા જાણવાથી ઘણા પ્રકારના પ્રદૂષણને રોકી શકાય છે.
હા એ તો તમે સાચું કીધું.
હા શું એક વ્યક્તિના પ્રયત્નોથી ફેરફાર આવી શકે?
જરૂર. દરેક વ્યક્તિના નાના પ્રયાસ પ્રયાસ કરશે, તો મોટો ફેરફાર આવશે જ ને. હવે સમજી લો સમજી લો આપણે બે મળીને કોઈ એક યુનિયન સ્ટાર્ટ કરીએ છે કે કચરો નહીં નાખવો જોઈએ અગર પાછળથી આપણા પાછળ દસ લોકો પણ જોડાય છે. તો એ કહી શકે ને કે આપણે એક એક વ્યક્તિના પ્રયત્ને આખું આપણે એક યુનિયન ઉભું કર્યું. અને આજે એ ચાલતું છે એમ કરીને.
હમ્મ. આપળે આપળા ઘરની આસપાસ સ્વચ્છ તા રાખવી જોઈએ અને પાણીનો બગાડ પણ અટકાવવો જોઈએ.
હા, એ તો છે. પર્યાવરણ બચાવવું એ આપણી જવાબદારી છે. કારણ કે, સ્વાસ્થ પર્યાપરણ દીના સારું જીવન શક્ય જ નથી.
પ્રદૂષણથી વૈશ્વિક તાપમાન પણ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને આબહો પરિવર્તન પ્રદૂષણોના ગંભીર પરિણામો છે.
હા, એ તો તમે સાચું કીધું તેથી આપણે આજથી જ સાચવેતી પ જ જાળવી જોઈએ.
હા, આવનારી પેળીને સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી આપવી એ આપણી ફરજ છે.
હા, એ તો તમે ખુબ સરસ માહિતી આપી અને મને એક અજી પ્રશ્ન હતો કે આજે આપણા શહેરમાં કેટલી ધૂળ ધૂળ અને ધુમાડો ઉડે છે ને?
હા, ખરેખર. મને લાગે છે કે પ્રદૂષણના દિવસે વધી રહ્યું છે.
હા, એ તો છે. પહેલા તો આટલું પ્રદુષણ ન હતું, હવે દરેક જગ્યાએ વાહનો, કારખાનાઓ અને પ્લાસ્ટિકનો કચરો જોવા જ મળે છે.
સાચી વાત. પ્રદુષણ માત્ર પર્યાવરણે જ નહી પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. મારા નાના ભાઈને દમની સમસ્યા છે. ડોક્ટરે કવ્યુ કે હવા પ્રદૂષણ પણ એક કારણ હોઈ શકે.
બરાબર. હવા પ્રદુષણ ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને એલર્જી થાય છે. આ પળે રોજ શ્વાસ લઈએ છીએ. એટલે શુદ્ધ હવા મળવી ખૂબ જરૂરી છે.
હા, પરંતુ લોકો હજુ પણ કચરો સળગાવે છે. તેનાથી ઝેરી ઘુમાડો ફેલાય છે.
હા, એ તો છે અને કારખાનાઓ માંથી નીકળતો ધુમાડો પણ એ સારો નથી ને સરકાર ઘણા નિયમો બનાવે છે. પરંતુ લોકો સહયોગ આપતા નથી અને એ એન અને એ લાગુ કરવા માટે સહયોગ ખૂબ જરૂરી છે.
મે પાણી પ્રદૂષણ વિશે શું વિચારો છો?
પાણી પ્રદુષણ પણ ગંભીર સમસ્યા છે નદીઓમાં પ્લાસ્ટિક, ગંદુ પાણી, અને ઔદગિક કચરો, છોડવામાં આવે છે, અને મેં એકવાર સમાચારમાં વાંચ્યું પણ હતું કે ઘણી નદીઓનું પાણી પીવાનું યોગ્ય પણ નથી હોતું, એના મછલીઓ. અને અન્ય જળસર પ્રાણીઓને પણ નુકસાન થાય છે.
હા, ખાસ કરીને પ્લાસ્ટિકના કારણે. પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં જ રહે છે.
હા, તો તમે ચાલો પછી આપણેે મળીને વાતો કરીએ.
હા હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.